હ.
હેલો, કેમ છો?
હું એકદમ મજામાં છું. હું છે ને અશોક સમ્રાટ વિશે વાચ તી મૌર્ય યુગમાં જે થઈ ગયા ને તે એટલે મને એમ કયું કે લાવું તારી સાથે શેર કરો.
અરે વાહ અશોક અહ સાંભળે છે નને તો મને એટલી બધી અપૂરતી માહિત છે. છે પૂરી માહિતી નથી મારી પાસે. પણ જો તે વાંચ્યું હોય ને તારી પાસે પૂરતી માહિતી હોય તો તું મને વિશ ટુકમાં માહિતી આપને કે એ સમયમાં અ અશોક નું જીવન ને એ બધું કઈ રીતના હતું કઈ રીત ના ગાંધીપર આયા અને કે આયુ થયા તા ને એ બધું તું મને સમજાવને તને ખબર હોય તો
હા અશોક પેલા તો છે ને અશોક ના ઘણા બધા નામ છે. જેમ કે પ્રિયદર્શન એનું મૂળ નામ છે અશોકનું અને દેવનામ ક્રિયા હૈ ને એઈ એની પ પદવી છે અને ચંડ અશોક તરીકે કે ઓળખતા ઓળખાતા એટલે કે ઉગ્રતા એમાં દર્શાવે હે. અને ધર્મ અશોક તરીકે ઓળખતા એટલે એનો ધર્મ નો ફેલાવો એમને કર્યું ને બૌદ્ધ ધર્મ નો ફેલાવો એટલે એ છે ને અ ધર્મનો ફેલાવવો એના માટે ઈ ધમ્મ અશોક તરીકે ઓળખાતા અને શરૂઆતમાં છે ને અશોક તે સેવ ધર્મી હતા અને અ કરીંગ. ના યુદ્ધ પછી તે એ બૌદ્ધ ધર્મ એને ઉપકૃત ના સાધુ દ્વારા તેને અંગીકાર કર્યો હતો પછી ઈસવીસન પૂર્વે એ છે ને બસો ને એકસઠ માં કલંગનું યુદ્ધ થયું ને એટલે ત્યારે એને ભારે નરસહાર થયો. એટલે જોકે ચોક્કસ સંખ્યા એક આંકડો છે કે એક લાખ દસ હજાર ની હત્યા થઈ. અને દોઢ લાખ એક લાખ પચાસ હજાર એ ત્યારે કેદ થયા હતા અને એમના માટે જેને છે ને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અને ત્યારે છે ને ભીષણ રક્તપાત હતું જેમ કે અશોકનુ છે ને હૃદય પરિવર્તન ત્યારે થયું એટલે ત્યારે તેને આ અપનાવ્યો તું બોલ ને એનો કઈક ચૌદ શીલા લોકોની સ્થાપના કય રીતી તી તને એઈ બાબતની કઈ ખબર છે.
ના મને સેના ની થાપના કઈ રી હતી એ તો મને એટલી બધી ખબર નથી. પરંતુ જે છે ને અ અશોકે નાસ શિલાલેખોને તેને હેને પ્રજા માટે કેટલાક કલ્યાણ ગાડી ઓકરી રહ્યા હતા અને એમના ધર્મની નીતિ ને એ બધું મને ખબર હશે.
હા તો.
તો ખાસ કરીને હે ને હું તને એમના અ ધર્મ વિશે થોડુંક જણાવીશ અને જે મને નથી ખબર ને એ માહિતી તું મને આપજે બરાબર છે.
હા ઠીક છે.
હા તો છે ને અ પેલા તો શું હતું કે તે ધર્મ પરિવર્તન ની જે વાત કરી ને એ વાત તારી એકદમ સાચી કે તેમ મે ને કલિંગ ના યુદ્ધ પછી ના જ. આ બુદ્ધ ધર્મ નો સ્વીકાર કરયું હતું અને મેં જેમ વાત કરી ને કે તેમે હેને પ્રજા માટે ઘણા બધા કાર્ય કર્યા હતા કેમકે એ ને અશોક લોકો એ પ્રજાના હિતમાં અનેક યોજના, અમલમાં મૂકી હતી. કેમ કે રસ્તાઓનું નિર્માણ કર્યું હતું રસ્તાઓની બાજુ વૃક્ષો વા્યા હતા. કુવ અને તળાવો બંધાવ્યા હતા ધર્મશાળા બંધાવી હતી. મનુષ્ય અને પશુ માટે આરોગ્ય સુવિધા ઉભી કરી હતી વહીવટી સુધારાથી ની નિમણૂક કરી હતી, અને હા તે જે શિલાલેેખન નું તને એટલી બધી નહ જાણકારી હોય. પરંતુ જે જુનાગઢમાં દામોધરશીલા છે. ને તેની સાથે સાથે પણ અશોક હ ને પોતાના, ઘણા બધા શિલા લ બ તો. અને એના સિદ્ધાંતો પરથી ને પથ્થરો અને સં પર કોતરવામાં આવ્યા હતા. શિલાલેખો હૈ પે ને ભારત નેપળ. અને પાકિસ્તાન ના હને વિવિધ સ્થળોમાં મળી આવ્યા છે. અને તેઓ માંથી તિહાસકારો એ અશોકના શાસન વિશે હને પણ માહિતી આપી હતી. મને તો બસ આટલી જ જાણકારી છે.
હા પણ તે એમ કીધું કે તમને આ બીજા શિલા લોકો ખબર નહ હોય પણ હું તને એ જણાવી દઉં, કે જે તે કીધું ને પાકિસ્તાન ને અફઘાનિસ્તાન ને ભારતમાં. ઈ શિલા લખ લેખોની છે ને લીખી પણ અલગ અલગ હતી ભારત માં અગિયાર આવેલા હૈ. એની લિપિ છે ને બ્રાહ્મી છે ને ભાષા છે ને પાલી પ્લસ પ્રાકૃતિક આવે. અને પાકિસ્તાનમાં છે ને બે શીલા લેખાવેલા હ. એની લિપિ ખરગોસ્ છે ભાષા પાલી અને પ્લસ પ્રાકૃતિક, પછી અફઘાનિસ્તાન માં એક જ એનો શિલા આવેલો છે. અને એની લિપિ છે ને ગ્રીક અને અરમાઈ છે એની ભાષા પાલી છે અને અ આ રીતે છે ને આટલા એના ચૌદ શિલાલેખો આવેલા છે એમાં સાત સ્તંપો છે, જેમાં તને ખબર જ હોય. કે આપડે સાચી નો સ્તભ છે ને ઈ બહુ પ્રખ્યાત છે, અશોક નો શિલાલેખ એકલેેખ કે જે આપડે, નોટમાં પણ આવે આપડું કે ભાઈ સ ઓલું ચાર સિંહ વાળું આકૃતિ ખબર છે રાષ્ટ્રીય ચિહ. બનારસ પાસે એ આવેલો હે એનો સારનાથ નો અશોકનોો સ્તંભ અ સ્તંભ પરથી લેવામાં આવ્યો છે. એની લિપિ પણ છે ને બ્રાહ્મી છે અને એ છે ને આખો કોતરાયેલો છે, અને આ સ્તંભ છે ને ચાર સિંહ ની આકૃતિ છે. તેની પીઠિકા વૃતાકાળ છે ને જેને એના પર હેને અ ચાર પશુઓ છે જેમ કે સિંહ હાથી ઘોડો વૃષો બે કે આંખલો કેહેવાય. આ તને માહિતી છે આહાથી આાથી ને હે ને. અ ગૌતમ બુદ્ધ ની માતાના ગર્ભમાં અહ આગમન હોય ને એવો ઘોડાને ગૌતમ બુદ્ધ નો ગૃહ ત્યાગ ગૃહ ત્યાગ એટલેકે વૃષભ ને મૃધ ની રાશિ તરીકે ને સિંહને કહેવાય છે અને બુદ્ધના શાક્યકુળ નું પ્રતિક માનવામાં આવે છે.
ના મને તો આટલી બધી જાણકારી હતી નઈ, બસ મને તો એ થોડી ઘણી જાણકારી હતી અને થોડી એ જાણકારી હતી. કે મૌર્ય સામ્રાજ્યમાં હે ને અસંગ પોત પોતાના શાસનનો પ્રારંભિક સમયમાં અનેક પ્રદેશો પર વિજવ મેળવ્યો હતો. અને તેમના સમયમાં હે ને મોર મોર્ય સામ્રાજ્ય. સમયનું ભારતનું સૌથી વિશાળ સામ્રાજ્ય બન્યું હતું. એક તો મને એ ખબર હતી અને અશોક ક્યારે ગાદી પર આવ્યા ને એ ખબર હતી. કેમકે તેમના પિતાના અવસાન પછી હેને રાજગાડી સંભાળવા માટે આ મોટો સંઘર્ષ થયો હતો અને અંતે હે ને અશોક જ ઈશવ પૂર્વ અંદાજે બસો અહ અડસઠ માં હે ને રાજ ગાંધી સંભાળી અને મોર્ય સામ્રાજ હેને સમ્રાટ બન્યા હતા, એતો તમને ખબર જ હશે મને લાગે છે મારા ખ્યાલથી
હા અને તે કીધું ને જેમ કે મૌર્ય યુગ હતું ત્યારે ચંદ્રગુપ્ત મોર્ય હતા ને ત્યારે જેટલું સામ્રાજ્ય હતું ને એટલું જ સામ્રાજ્ય સાજવીને જો કે બિંદુસારના સમયમાં એટલું બધું, એને કઈ વિકાસ નતો કર્યો. પણ હા એટલું એને કર્યું હતું કે જેટલુ સામ્રાજ્ય જેટલું હતું એમાંથી કોઈ પણ યુદ્ધ થયું હોય કે એનો ભાગ કોઈએ લઈ લીધો હોય એવું બઈનું નતું. એટલું ને એટલું સામ્રાજ્ય અશોકને એમને સોંપવામાં આવ્યું તું. અને અશોકે હેને એમાં વીસ તૃત એમાં વધારો કર્યો હતો, અશોકના શાસન દરમિયાન છે ને પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી લઈને આપડે પૂર્વમાં બાંગ્લાદેશ અને દક્ષિણમાં આપડે કર્ણાટક સુધી હે ને એનું આખય સામ્રાજ્ય હેને મોર્ય અહ નું ફેલાયેલું હતું અહ અશોકના સમયમાં તો આ રીત તે હતું અને એ તો તને ખબર છે, કે આ આપડે અશોક ની પત્નીઓ કે એવી કઈ તને છે, આઈડિયા?
હા. અહ એમ તો એટલી બધી તો આઈડિયા નતા પણ આમ થોડી ઘણી અહ જાણકારી હતી મને કે અશોકની પત્નીનું એ બધું તો ખબર હતી. પણ સાથે સાથે એ પણ મને ખબર હતી કે અહ એ સમયમાં તો જે ત્યારે એમના પિતાનું અવસાન થિયુ હતું તે પછી તે અહ ગાદી આવ તે પછી પછી તેમના કેટલી બધી પત્ની હથી કે દેવી અશોક હતી. અને એ અશોકની પ્રથમને સૌથી જાણી પત્ની માનવામાં આવતી હતી અને એક તો બીજું ત્યાંની અસ મુખ્ય રાણી તરીકે પણ ઓળખાતી હતી, મને એમનું નામ તો ખબર ને પણ બસ એક પત્નીનું નામ જ આવડે છે તમને ખબર છે બીજી પત્ની નું નામ
હા એમની અશોકની છેને કુલ પાંચ પત્નીઓ હતી, એમાં પેલી પ્રથમ પત ની હે ને રાણી દેવી તરીકે આવે એનો ઉજ્જૈનમાં ઉજ્જૈનીમાં ઇ હે ને વેપારીના દીકરી હતા એમને છે ને બે સંતાનો હતા. ભૂત પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત આ એ જ સંતાનો કે જે અશોકે હે ને હમ્મ. આપણે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે શિલોંગ એટલે શિલોંગ ત્યારનું શિલોંગ અને અત્યારનું શ્રીલંકા. તેને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે તેને શ્રીલંકા મોકલ્યા હતા ઈઆ એના એના બે પુત પુત્ર જે રાણી દેવીના દ દરમિયાન થયા હતા એ અને રાણી કોરકરવી કોરકરવી હતી કલિંગ માં હે ને માછીમારાને પુત્રી હતી. એની પ્રિય પત્ની ઈ હતી રાની કોઈ કોલ અ કઈ કવિ એ અને પૂત પુત્ર એનું ત્યારે તિલ તિલવા થયો તો તેના પછી રાણી હે ને પદ્માવતી અને એનો પુત્ર કુણાલ હતો પદ્મા નો પુત્ર પછી રાણી અ રાણી અસંંગ મિત્રા હે. એમની ઈ એની પટરાણી હતી અને એક છે છેલ્લી પાંચમી છે રાણી તીર્થ સુવિત્રા દેવી. ઇ છે ને દાસી હતા. એને બોધી ગયાનું હેને પીપળનું વૃક્ષ કપાવ્યું હતું આ દાસી એ ત્યારે એ અશોકના સમયમાં છે ને બુદ્ધ ભગવાનનું આ રીતે એને શું કેમ કે અશોક છે એ બુદ્ધ ધર્મને વધારે માનતા હતા ને એટલે આ એને આ હે ને થોડાક ઈર્ષા કરતા. અશોકથી એટલે એને હેને બોધી ગયાનું વૃક્ષ એને કપાવી નાખ્યું હતું આ રાણીની ઈર્ષા આઇ
હા હમણાંથી તો આટલી બધી ખબર જ નથી પડતી. તમની એક રાણી તો પ્રત્યે જ મને. ખબર હતી સારું થયું તમે મને આ આટલી બધી જાણકારી આઇપી તો મને તો આટલી બધી હિસ્ટ્રીની ખબર જ નથી પણ આ તમે જ છે ને મને આવીને આવી હિસ્ટ્રીની જાણકારી આપતા રે જો જેથી ન મને ઘણું બધું જાણવા મળે.
ચોક્કસ હું તને કહી દઉં ને કે એનું ચલણ છે ને ચાંદીનો સિક કો હતો અને તાંબાના સિક્કામાં હે ને ક કાકીણી લખેલું હતું. એટલે આ રીતે હેને આખો મૌર્ય સામ્રાજ્યનું અ હિસ્ટ્રી સમાયેલી છે. પૂરે પૂરી હિસ્ટ્રી
હા ઠીક છે તો તમે પછી નિરાંતે મને હે ને બધું ડિટેલમાં અ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવજો ઠીક છે.
હા ઠીક છે ઓકે બ બાય.
હા બાય.